હલો.
હા કેમ છો, હા કેમ છો. હું પણ મજામાં. હું પણ મજામાં. ઘરે કેમ છે બધું?
આલે છે બસ જમવાનું થઇ ગયું છે બધાનું.
બરાબર મેં સોચા આજે આપડા ઘણા દિવસો પછી વાત કરતા છે. તો પછી આપણે ચાલો ને કઈક સરસ મજા નો ટોપિક લઈને એના પર વાતો કરીએ.
હા સારું છે ને અ કેતે ફેસ્ટિવલ માટે તમે કયો ફેસ્ટિવલ ગમે છે?
અને તો મને તો આમ જોવા જ તો ભારતમાં તો તમને ખબર જ હશે કેટલા પ્રકારના ફેસ્ટિવલો હોય છે, તહેવારો હોય છે અને એ બી છે કે તહેવારો આપણા જીવનમાં એક આનંદ, ઉત્સાહ અને એકતા લાવે છે. અને ભારત માં તો તમમે પછી બીજે ધર્મો અને સંસ્કૃતિઓના લોકો રહે છે તેથી ઘણા પ્રકારના તહેવારો પણ ઉજવવામાં આવે છે. જેમ કે દિવાળી હોળી. નવરાત્રી ઉત્તરાયણ અને રક્ષાબંધન જેવા તહેવારો ખૂબ લોકપ્રિય છે.
સારું છે મને શું છેને મને દિવાળી ઉપર શું છે બધું ફરસાણ બનાવવાનું હોય બઉ ગમે છે. એ દિવાળી ઉપર છે છોકરાઓને ફટાકા ફોડવાના હોય. નય નય નય નય કપડાં પહેરવાનું હોય. બધાને ગમે છે દિવાળી મને વધારે સારું લાગે છે ફેસ્ટિવલ છે ને મને વધારે મજા આવે છે દિવાળી ઉપર છે ન. બધા મારે રિશ્તેદાર છે બધા લોકો આવી જાય છે ઘરે હમ્મ.
હા અને જોયું હશે કે તહેવારો નો સમય તો આમ અને તહેવારોનો સમય તોમ લોકો પોતાના ઘર ઘર નો સમ ઘર ને સજાવામાં કાઢે છે પછી નવા નવા કપડા પણ લે છે જેમ તમે કીધું દિવાળીમાં બધા કપડા લે
કપડા લે છે આ બનાવે છે અને શું છે. કે મઠીયા ફાફડા અને શું છે આ કે તે ગોગરા અને બધાને માં મઠરી અને શક્કરપારા કે આ બધાને બધાને ગમે છે તો દિવાળી પરમ લાગે કે બધા ફેસ્ટિવલ બહું સારું છે અમે ખાવાનું બધા જોઈએ છે બધાને.
હા આ વાત તો તમે સાચી કહી અને તે આપણેે આમ જે બનાવીએ છી તે આપણા પ્રેમ થી બનાવીએ.
પ્રેમથી બનાવે છે હજી ગમે છે હા. મારા છોકરાને સ સુખડી અને મારા છોકરાને તોને સુખડી ન બને તો મને મારી સુૂખડી કેમ નથી બની આ દિવાળ ઉપર મોનથાલ મોનથાલ તો બધાને તું ગમે છે ને તો મારી મદા ન બધું સારું મોનથળ ઠાલ બનાવે છેને મોહનથાળ ને બધાને ગમે છે થ ફોર થ્રી ફોર દિવસ બધા ખાય છે પ્રેમથી ખાય છે.
બરાબર અને તમે તહેવાર દ્વારા આપણે આપણી સંસ્કૃતિ અને પરંપરા પણ આ આ જીવિત રાખી શકી એ છે. છે તેથી તહેવારો આપણા જીવનના એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે.
આ તો હોય જ છે અને શું છે ને મને શું છે કે ડેકોરેશન કરવાનું બહુ ગમે છે જેમ કે કે રંગોલી ન ડિઝાઇન બનાવવાનું જ્યાં લક્ષ્મીકડજીની મૂર્તિ હોય ને ત્યાં વધારે ડેકોરેશન કરવાની અને ફ્લાવર ની ડેકોરેશન કરવાની અને મને તો શું છે ને કે રંગોલી નો ડિઝાઇન બનાવવાનું પછી આમાં દીવો મૂકવાનું તો આ બહુ સારું લાગે છે અને મારા છોકરા મારા છોકરા ને એવી મારા છોકરાને બી વધારે ગમે છે દિવાળી ઉપર શું છે ને કે બધા ફટાકડા ફોડે આછી દીઓ લગાય અને કેન્ડલ લગ લગાય અને રંગોલી બને આમા બધા હેલ્પ કરે છે મારા છોકરા.
બહુ સારું છે તો અને દિવાળીની પ્રકાશ અને સત્યની એકદમ કે ને કે દિવાળી અ નાઈટ નો તહેવાર છે પ્રકાશ પ્ર દિવાળીથી આપણને પ્રકાશ અને સત્યને જીત પ્રતિક છે જેમ કે હોળી ળી આ પ્રેમ અને રંગો નો તહેવાર છે. જયારે નવરાત્રી ભક્તિ અને શક્તિ નો તહેવાર છે. ગુજરાતમાં ઉત્તરાયણ અને નવરાત્રી ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
મનન મનાય છે હા ગુજરાતમાં સારું મને છે ગુજરાતમાં સારું મને છે. ના નવ દિવસ તમે ખુબ ગરબા કરો છો. બધા મસ્ત મ નવા નવા ડ્રેસ પહેરો છો. નો દિવસ બધાને બહ સારું લાગે ને નવ દિવસ માટે તમે નય નયું ડ્રેસ પહેનો ને પછી તમે ગરબા કરો સું છે વધારે સારું લાગે છે. અમારે ત્યારે શું છે અમે પ્રસાદ બનાવીએ છીએ અને હા નવરા અમેને અમે પ્રસાદ બનાવીએ છીએ અને આરતી કરીએ છીએ સાંજે તમારા છોક છોકરાને બી ખબર છે કે નવરાત્ર આવી ગયા છે તો મમ્મા શું છે કે અ નાઈન દિવસ માટે એ પ્રસાદ બનાવીને રાખશે અને આરતી થશે, પછી અમને પ્રસાદ મેલશે, પછી અને બહ ગમે છે નવરાત્રવી
અ સારી વાત છે તો અને તહેવારોનો સમય પણ લોકો પોતાના ઘરની સાફ સફાઈ પણ કરે છે એને સુંદર રીતે સજાવે છે, નવા કપડાં લે છે, મીઠાઈ બનાવે છે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે. એકબીજા ને શુભેચ્છાએ આપ પે છે એ તહેવારો આમ પરિવારનો સભ્ય અને મિત્રો સાથે મળીને આનંદ માણવાની સુંદરતા તપ કરે છે. આ પ્રસંગો તો લોકો વચ્ચે પ્રેમ, એક તા અને ભાઈચારાની ભાવના વધે છે.
બધે જ છે, વધે જ છે. સાચી વાત છે આ તમારી. શું છેને તમે મીલીને કરો ને પછી મલીને બધા મેલીને ખરો. પછી આ ત્યોહાર શું છે, તમને હજી ગમે. કે મારે ભાઈ હ આવી આવી જાય, પછી મારી ભાભી આવી જાય. ત્યોહાર ઉપર, તો મને વધારે હેલ્પ થઈ જાય. પછી બધા શોખ સે સાથે મળીને કામ કરીએ. પછી ટાઈમ સુધી પ્રમાણે કામ બી બધા કામ થઈ જાય.
હા, આ વાત તો તમે સાચી. કે અને તહેવારો માત્ર મનોરંજન માટે જ નથી, પરંતુ એક આપણે કૃતિ પણ છે, પરંપરા પરંપરા છે, આપડી.
મારે તો ત્યોહાર સે પહેલા તો બધા કહી દે, આ શું બનવાનું છે હમના. મોહનથાળ બનવાનું છે, અને લાડવા બનવાના છે, અને સુખડી બનાઈ દેજો, અને મઠરી બનાવઈ દેજો, અને કે કે તે ફાફડા બનાઈ દેજો, અને ચોડાફળી અને આ બધા બધાને જો તહાર છે. તો બધા આ જ ખા ખા કરે અને બીજું કઈ નાસ્તું નથી જોતું એમને. ના સૂખું ચવાણું જોતું, ના બિસ્કીિટ જોતું, બધાને ઓનલી બધાને જોવે છે આની ગુજરાતી ફૂડ બધ્ધાને ભાવે છે.
કે મને આ મતલબ આ તહેવારોમાં ના દિવસમાં લોકો જરૂરિયાતમંદો ને મદદ પણ કરે છે. જે માનવતાનો ઉત્તમ સંદેશ છે. આપણે જોયું હશે કે કેટલા બધા લોકો અ દાન કરે છે, ખાવાનું હોય કે કપડા હોય કે કંઈ પણ હોય, કંઈ પૈસા હોય, એ કરીને.
સારું છે. આ તો સારી વાત છે. કરવાનું જ કરવાનું જ જોઈએ. હમ.
હા. તમને આમ વધારે કયો દિવાળી તહેવાર ગમે છે ને?
મને દિવાળી બઉુ ગમે છે. મને હોલીબી ગમે છે પણ મને એવું શું છે. કે કલર મને શું છે. એલર્જી થઈ જાય તો મને વધારે નથી ગમ તું એલર્જી થાય પછી હું કલર સે જાદા નથી રમતી પછી દિવાળી ઉપર હું ફેસ્ટિવલ પર બહ ધૂમધામ ફેસ્ટિવલ એન્જોય કરું છું.
હા, દિવાળીમાં તો ફટાકડા પણ ફૂટે છે
હા, પણ શું છે ને ત્યાં શું છે કે અને મકરસક્રાંતિ છે આબી વધારે સારું તરીકે કે મનાવીએ છે. સંક્રાંતિ ઉપર ફેણી ફેણી અને કાઇટ ફેસ્ટિવલ હોય ને મકરસક્રાંતિ ઉપર તો આબી બધાને મારા છોકરા તો એટલું ગમે કે કાઈટ કાઇટ ફ્લાય કરવાની મને નથી આવડતી પણ મારા છોકરાને વધારે આવડે છે તો કે કે અમારી સાથે કાઈટ ફ્લાય કરીએ ને બધું બધી રીતે ખાવાનું બનાવવાનું તો કાઈટ ફેસ્ટિવલ એ બહુ સારું લાગે મને ટેરિસ ઉપર જવાનું અને બધા સાથે એન્જોય કરવા ની મજા આવે છે.
હા, વાત તો તમે સાચી કહી અને આપડે આ અ દિવાળીમાં ફટાકડા પણ ફોડીયે છે. પછી કિહડીમાં રંગો ને રંગોનો આપડે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ વગર અ સ્કીનના આપણા કઈ અ પ્રોબ્લેમ નહી કરીએ એ રંગોથી આપણે રમીએ.
બધા છે. ને અમુક અમુક ફેસ્ટિવલ શું છે તમને બળા લોકોને પગે લાગો પછી આનું આશીર્વાદ તમને સારું લ તમને સારું આશીર્વાદ આપે તમે આશીર્વાદ બધા બળા લોકો તમે આશીર્વાદ લો અને ફેસ્ટિવલ બ તમે બધા જ વાત કરીએ બધા સાથે બેસીએ બધા સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ આ વધારે સાચી સારી વાત છે.
હા, તમને સાચી વાત કહી અને તહેવારોન દિવસમાં લોકો પોતાના ઘરની સાફ-સફાઈ કરે છે. અને તમને ખબર હશે, બહાર આપણે ઓલું વ્હાઈટ કરોટીથી આપણે આ રંગોળી પાડીએ, કંઈ
ળી પાડીએ છે. હા હા. હા, સારું કામ હોય. અમદાવાદ ને બધારે જ થાય ને આ આ-
હા, આખા ગુજરાતમાં જ થાય છે. દિવાળીની હા, દિવાળી તો લોકો એક તેમાં શોખથી મનાવે છે.
અને જોને બધાં સર્ચી સર્ચ કરી કરીને લાઈએ છે. કે આને સાથીઓમ લાવવાનું અને આ તોરણ લાવવાનું તોરણતો કમ્પલસરી દર વર્ષે ચેન્જ થાય છે કે આ વખતે આ તોરણ લગાવવાનું છે આ વખતે આ તોરણ લગાવવાનું છે આ ડેકોરેશન કરવાની છે આતો જોઈએ છે તમેજો દિવાલી પર તમને ધૂમધામ છે ઘર સાફ સુથરું લાગેના કે તમે જોઈ જઈને તમે સારું લાગશે તમને
હા, વાત તો તમે સાચી કહી અને જો કે તહેવારો ઉજવતી વખતે આપણે પર્યાવરણનું પણ ધ્યાન રાખ જોઈએ વધુ અવાજ, પ્રદુષણ અને ખોરાકનો બગાડ ન થાય તે બધું જ જોવું જોઈએ.
હા, લિમિટેડ તમે કરવાનું લિમિટેડ તમે છોકરા માટે લિમિટેડ કરવાનું પછી તમારે બીજી કઈ વસ્તુ કરવાની બધું ખાવાનું આમ કરવાનું ફરી ફરી ફરી જવાનું ફરી ફરીયા કરો ઉધર ઉધર ને ગેસ્ટ પાસે તમે જવાનું ઉધર ઉધર જવાનું તમારે પછી ફટાક તમારે કમ માત્રામે ખોલવાનું.
હા, પછી આ માં તો આપણે એજ કહી શકાય કે તહેવારો તો આપણા જીવનમાં ખુશીઓ છે ખુશિયા છે પછી પ્રેમ છે અને એકતાના રંગો ટી ફરી દે છે. અને તેઓ માત્ર ઉજવણીનો પ્રસંગ નથી પરંતુ સમાજમાં આ સંસ્કૃતિ અને માનવ અ મૂલ્યને મજબૂત બનાવે છે અને એને મહત્વપૂર્ણ સાધન છે તેથી તહેવારોનું આપડે જીવનમાં વિશેષ સ્થાન છે આપરે એની રિસ્પેક્ટ કરવી
કરવી જોઈએ ચલો સારું લાગ તમારી સાથ વાત કરતે, પછી મલીએ છીએ આપને હં. કરીએ છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.